હલો.
હા બોલો.
અ તમારી જોડે થોડી ખબર વાત છે.
હા બોલો ને.
હ હું એમ કેવા માંગતો હતો કે તમે હમણાં શું કરો છો સ્ટડી ચાલુ છે કે જોબ ચાલુ છે કે.
કઈ નહી બસ જો સ્ટડી ચાલુ છે હમણાં તો.
અચ્છા અચ્છા તમે ઓનલાઈન સ્ટડીઝ કરો છો કે ઓફલાઈન.
નહી હું તો ઓફલાઈન કરું છું.
અચ્છા ઓફલાઈન કરો છો એમ ને.
અ હા.
અચ્છા અચ્છા તમે લગભ હમણાં થોડાક વર્ષો પેલા કોરોના આવે ત્યારે તમે ઓનલાઈન કરી રહશે સ્ટડી નહી
હા હા કર્યુંશ તો
હ તમે કયું ગણું વધારે પ્રેફર કરો છો ઓનલાઈન સ્ટડીઝ કે, ઓફલાઈન સ્ટડીઝ
હ. અરે મારા મતે થી જોવા જઈ તો મને હેને ત ઓફ ઓફલાઈન સ્ટડી વધારે ગમે છે કેમ કે ઓફલાઈન સ્ટડીમાં આપણે ટીચર જોડે સામે જોઈને સરખું ભણી શકે બાકી ઓનલાઈન સ્ટડીમાં આપે તો ના ભણી શકી એટલું.
અચ્છા અચ્છા એટલે તમારે કેવો નઈ છે કે ઓનલાઈનમાં એવું વધારે ખ્યાલ ના આવે ઓફલાઈન કરતા.
હા કેમકે ઓફલાઈનમાં સામે ટીચર હોય તો વધારે ખ્યાલ આવે ઓનલાઈનમાં તો ના આવે.
ના એ તો છે જ કે ઓફલાઈનમાં તમને કદાચ પણ ડાઉટ હોય તો તમે રૂબરૂ ટીચર થી વાત કરી શકો સોલ્વ કરી શકો છો ડાઉટ.
હા હા હા એ તો છે કે આપણે. ઓફલાઈન હોય તો આપને જય્યારે ડાઉટ આવે ત્યારે ત્યારે આપણે ટીચર્સને બોલાવીને આપડે આપણું ડાઉટ કે કોઈ મૂઝવણ હોય તો આપે ત્યારે ને ત્યારે એનો જવાબ મળી જાય છે, એનું પરિણામ મળી જાય છે.
હા એટલે ઓનલાઈનમાં તો બધા. ઘણા પણ માણસો ખાલી ઓનલાઈન જોઈન થાય છે અને ત્યાર પછી. બધા અલગ અલગ વસ્તુ અંદર. ઇન્સ્ટામાં સ્ક્રોલ કરે છે રીલ્સો અથવા કે ગીર ગેમ્સ રમે છે કે અથવા ચેટિંગ કરે છે કે મતલબ ઓનલાઈનમાં ભણવાનું એવડું ક્યાંય એવડું ખાસ નથી.
બોલો.
હા એ તમારી વાત હાચ સાચી છે કે ઓનલાઈનથી આપે નથી ભણી શકતા પણ એવું બી છે કે જે લોકો ભણી શકે છે એ તો ભણી જ શકે છે ઓનલાઈન થી જે લોકોને કેમ જોવા જઈએ તો ઓફલાઈન માં ડિસ્ટક થતું હોય ફ્રેન્ડ જોડે બેસીને ના ભણી શકતા હોય એ ઓનલાઈન ઘરે બેઠા ભણી શકે છે ને એવું સારું ભણી શકે છે
અચ્છા અચ્છા એ તો છે ભલે પણ તમને ઓફલાઈનમાં તો વધારે સારું થ તે કારણ કે તમેફ ઓફલાઈન જાઓ તમારા કોલેજમાં સ્કૂલમાં નવા નવા ફ્રેન્ડ બને અલગ અલગ વસ્તુ ત તમે મસ્તી કરી શકો અને અલગ અલગ સ્પોર્ટ્સમાં થઇ શકો અલગ અલગ વસ્તુ થઈ શકે તમે ઓફલાઈન જાઓ ઓનલાઈન માં તો તમે ઘરે બેઠા કેટલું કરી શકો ખાલી સ્ટડી થાય તમારી જોડે બાકી બીજું તો કોઈ ના થઈ શકે
હા એ તો તમારી વાત સાચી છે કે ઓનલાઈનમાં તો ખાલી સ્ટડી થાય બીજું કઈ ના થઈ શકે પણ લેકિન આપને જે જોવા જાય તો કોઈ સી એ ભણતા હોય કે ડોક્ટરિંગ ભણતા હોય તો એ લોકો ને કોઈ ડિસ્ટ્રેક્શન કોઈ એ લોકોને હોય કે મને ડિસ્ટ્રેક્શન થાયું ફ્રેન્ડ જોડે વાતોને થાય તો ઓફલાઈનમાં ના ભણી શકતા એ લોકો ઓનલાઈન ક્લાસ પ્રેફર કરે તો વધુ સારું રહે
હા એ તો છે જ ભલે કે તમે એમ એ જે હાયર સ્ટડીઝ જે કરે છે જાણે કે તમે કીધું ડોકચાર કેવી રીતે અલગ અલગ લાઈન એનાથી એ ડિસ્ટ્રેક્ટ ના થાય અલગ અલગ વસ્તુથી ટાઈમ વેસ્ટ ના થાય કે તમને ના એમ કોલેજ કે જવું પડે ક્યાં કોમની કોલેજ બઉુ દૂર પણ હોય શકે ઓનલાઈન માં તમે જે ખપે તે ચાલુ કરો તમા લેપટોપ અને ઇન્ટરનેટ કનેક્ટ કરી અને જોઈન થઈ શકો છો ડાયરેક્ટ સ્ટડી કરી શકો છો એટલે તરો ટાઈમ વેસ્ટ પણ ના થાય બધું મેનેજ પણ થઇ શકે અને તમે સ્ટડી પણ સારી રીતે કરી શકો છ કોઈ ડિફક્શન અગર
હા એ તો વાત બિલકુલ સાચી જ છે કે ઓનલાઈન સ્ટડી કરી તો સમજી લો એક રૂમમાં બેઠા હો તો એમદમ શાંતિ વાળું વાતાવરણ હોય તો એના એક જ ધ્યાન આપણું એનામાં જ કેન્દ્રિત હોય છે ઓનલાઈન સ્ટડીમાં જ કે આપણે ના આપણે આ ભણવું જ છે ને આપણે આ ગોલ કરવો જ છે આપડ અરચ તો એ લોકો વધુ સારી રીતે ભણી શકે છે ઓનલાઈન માં
હા એ એટલે જ કે તમે ઓનલાઈન ને ઓફલાઈનમાં વધારે ફરક તો છે જ મ બધા અલગ અલગ માણસો માટે અલગ અલગ પ્રેફરન્સ છે કે ઘણા ને ઓનલાઈન ગમે ઘણાને ઓફલાઈન ગમે કે મારા મત પ્રમાણે મને તો કે મારા ફ્રેન્ ને બધા માં મળે મને તો મજા આવે એવી રીતે ક્લાસમાં મજા મસ્તી થાય સડી જોડે થતું રહે એટલે મજા આવે તમને
હા એ તમારી વાત તો સાચી છે કે ફ્રેન્ડસ ને જોડે મળે તો સારું રે
હા એટલે જ પછી ક્લાસ માં મસ્તી ન થતી રહે એટલે તમને ખુબ મજા આવે ઇન્ટરેસ્ટ થાય તમને કોલેજ જવાનો એનાથી પલે તમે ડિસ્ટ્રેક્ટ થ થોડા સ્ટડીઝ માં પણ તમારા માંથી છે કે તમે કેવી રીતે પછી એક ટ ફોકસ કરી શકો છો આગ તમે ફોકસ ફુલી કરીને આગર કરી શકો તો તમારે ઓફલાઈન તો બેસ્ટ છે તમારી માટે ઓનલાઈન કરતા મારા હિસાબે
હા એ તો સાચી વાત છે કે ઓફલાઈનમાં આપણે ઘણી નવી નવી પ્રવૃત્તિઓ મળે છે કરવા જેમ કે તમે આગળ કીધું કે સ્પોર્ટ્સ હોય છે કે કોઈક એન્યુઅલ ફંક્શન હોય છે કે ડાન્સિંગ નુંને હોય તો આપડણે આપણી કલા પ્રસ્તુત કરી શકીએ છીએ એમાં
હા એ તો છેજ કીધો અમે અલગ અલગ વસ્તુ કરી શકો છો એને હું
બાકી તો ઓનલાઈનમાં તો એવું કઈ આવતું જ નથી ખાલી ભણવું એટલે ભણવું જ આવે છે એટલે એ તો એવા લોકો પ્રેફર કરે કે જેને સાચે કોઈ અમ અચીવ કરવું છે ને બનવું જ હોય છે અને જે લોકોને ડિસ્ટ્રેક્શન થાય છે એવું નથી કે ઓલાઈન ભણતા લોકો નથી આગળ વધી શકતા એ બી આગળ વધે છે પણ કોઈક લોકો એવા હોય છે કે જે લોકોને ડિસ્ટ્રેક્શન થાય છે
એ તો છે જ કે ઓનલાઈન માં ડિસ્ટ્રક્શન સમજી લો ઘણા ને ફોકસ હો એ તો કરી લે બાકી તમે જોવા જાવ તો મારા જેવાો કોણ માણસો હોય એ ન એમ જે લોકો થોડીક વાર પાંચ દસ મિનિટ બનવાનું ચાલુ કરે કે અડધો કલાક બણે એના પછી તેને ઇન્સ્ટા કેી ખોલે ગમે બીજું કામ કરે બીજું જોવા મળે એટલે નક્કી ના હોય કે એકદમ સ્ટડીઝ પર ફોકસ કરે છે તો અમે ડિસ્ટ્રક્શન એને તો મલી જ જાય ગમે એમ કરો
હા એ તમારી વાત સાચી છે કે જો આપે ઓનલાઈન સ્ટડી કરતા હોય ને ઉપર એક નોટિફિકેશન આવે તો આપડો કલાક બીજો આપે એ રીલ્સ સ્ક્રોલ કરી કે વોટ્સએપ જોઈ કે સ્નેપ જોઈ કે ગમે એ કરી છે કે આપે એમ ડિસ્ટ્રક્ટ થઈ જાય છી નોટિફિકેશ નથી પણ જે ભણવા વાળા હોય એ તો ભણી જ લે છે.
હા એટલે જ ઈ અલગ અલગ વસ્તુ અલગ અલગ માણસોને હોય છે એ તમારે મળે છે કે તમે ઓનલાઈન કરો છો કે ઓફલાઈન કરો છો તમારા ઉપર છે કે તમે કેમ કેવી રીતે તમે આગળ વધી શકો કેવી રીતે તમાર માટે સારું રે સડસાર હો્યા
હા તો છે કે બધાની ચોઈસ અલગ અલગ હોય છે
હા એટલે જ ઈવે ગણા ની હમણાં જ મોસ્ટ ઓફ તો બધાને ઓફલાઈન જ પ્રેફર કરે છે કોંગ એવા હશે ટ્વે કે થર્ પન્ટ માણસો જે ઓનલાઈન પ્રેફર કરે છે ભણવાનું
હા મારા ખ્યાલ થી જયારે કોરોના આવ્યો હતો. ત્યારે જે લોકો ઓનલાઈન જ ભણ્યા બે વરસ કે એક વરસ તો એ લોકોની સ્ટડીમાં ઘણો બધો ઇફેક્ટ આવી ગયો હતો કે આમ જયારે એની શીખવાની ઉંમર હતી નાના બાળકોની ત્યારે આ ઓનલાઈન ક્લાસ આવી ગયું તો એ લોકો શીખી નથી શક્યા સરખી રીતના
હા એમ તો ઘણો બધો ફરક પડ્યો છે કોરોના લીધે ઘણો બધો ફરક પડ્યો છે. કેમ કે જે રૂબરૂ તમે આમ ઓફલાઈન ક્લાસીસમાં બધુંી શીખ શકો છો એન્લા ના શીખો એનાથી એટલેઈ ઘણો બધો ફરક પડે છે ઓફલાઈન તાજી હોતી કે તા બે વરસ કોરોના ના આવે એ જે હમણાં જેને નથી આવડતું કઈ પણ વસ્તુ એ એ રૂબરૂ ઓફલાઈન ગયા હોત તો એને વધારે આવડ એ વધારે ફેર પડ્યો હોત.
હા એ તો તમારી વાત સાચી હ
હા એટલે જ યાર કોરોના લીધે ને તો ઘણો અફેક્ટ થયો છે બધાને ખાલી સ્ટડીઝમાં નહી ઘણા બધા બિઝનેસમાં અફેક્ટ થયો છે ઘણા અલ અલગ વસ્તુમાં અફેક્ટ થયો છે કોરોનાએ તો આખું એન્વાયરમેન્ટને એવું થઈ ગયું છો
હા એ તો તમારી વાત સાચી છે કે કોરોના આવ્યો ત્યારે ખુબ બધું ઈફેક્ટને પડ્યું હતું એનાથી આમ આગળ બધાને વધુ આમ તકલીફ આવી હતીથી
હા એટલે જ ઈ આવે એના લીધે તો ઘણું બધું થય
હમ
હવે બધા રિકવરી સ્ટેજમાં છે ઘણા રિકવર કરી રહ્યા છે ઘણાના તો બંધ થઈ ગયા અને અલગ અલગ વસ્તુ કેની જોબ છૂટી ગઈ અલગ અલગ વસ્તુ થ હ બધા નવી જોબમાં અપ્લાય કરે છે એપ્લાય થઈ ગયા છે કોંગકોંગ તો હ ભલે કોરોના ટાઈમ થી ઘણા બધા રિકવર થઈ ગયા છે. પણ તો એ કોરોના માં તો ઘણા બધા આવી આવી ગયા હતાજ આતે જે આપણે કહી શકીએ
હા હા એ કોરોના તો એવું હતું કે ઘણા બધા ની જોબ બી હાલી ગઈ હતીને અને ઘરે ને ઘરે રહી ગયા તા તો કેટલું બધું પૈસા આપને લોસ ગયો હતો અને કેટલું બધું નુકસાની થઈ હતી. તો એની ભરપાઈ તો કોઈ સરકારે તો નથીતી જ કરી ને
હા હવે એ સરકાર પણ શું કરી શકે એવું હત કે હવે સરકારે તો કોરોના વાયરસ ના નો તો જે હતોય કુદરતી હતો આવે જે થયું હોય એમ નવી રીતે આવે હવે બધા રિકવરી સ્ટેજમાં છે અને ઘણા રિકવર થઈ ગયા છે ધીમે ધીમે બધા બરોબર સતાવે છે.
હા એ તો તમારી વાત સાચી કે એમાં સરકાર બી કઈ ના કરી શકે પરંતુ ઘણા બધા ને ગરીબી આવી ગઈ હતી કોરોના ના કારણે કેમ કે કોઈ કામ કરી શકતું નહોતું તો પૈસા બી નહોતા આવતા
હા એ તો છે કે આમ કોરોના ટાઈમે ઈન્કમ તો હતી નહી પણ એક્સપેન્સ તો ચાલુ જ હતો જે ડેટ સુડેન્ટ ક એક્સપેન્સ હતોય ઘણા નેમ આવતા કે હવે જે જોબ કરતા હોય ને જોબ લોસ થઈ ગયા છો ઈએમઆઈ ક્યાંથી ભરવાની અને એવી રીતે ઘણા બધા પ્રશ્ન ઉઠ્યા હતા કે હવે આવી રીતે કેવી રીતે કરવા ગવર્મેન્ટ થોડોક‌ તો વડિ સારો કર્યો હતો બધાને એ જે કોક મહિના એને સહાય આપી કે તે તેમને લોન ભરવાનું કે ઈએમઈ ભરવાનું નહીં આવે. તેથી છ આઠ મહિના ઠેલાવી આપે છે.
હા એ તો હા એ તો તમારી વાત સાચી છે પણ જયારે કોરોના હતો ત્યારે ઓનલાઈન જોબ કરતા હોય એના માટે તો સારું જ હતું ને કે ઓનલાઈન એ લોકોને જોબ તો ચાલુ જ હતી.
હા એના માટે સારું હતું કે તેનો પગાર પણ આવતો અને કામ પતા હતું ઘરે બેઠા જે ઓફલાઈન વાળા હતા એને થોડું ઘણું કેવર આવ્યું એના કોરોના
હા સારું લ તમારી જોડે પછી વાત કરું
હમ સારુંલવા